નીરવ બોલે ફટાકડા આ લેવાનું હોય છે.
લેવાના છે ને સ્કાય શોટ પણ શુંભાવ
સ્કાય શોટ નો બી નવો ભાવ રયો
હ
બોલો ને તમે શું આપડે કેવી રીત જે જોતા છે.
રેન્જમાં તો તમે આમ બતાવો તો ખરા કઈ કઈ રેન્જના છે
ફોનમાં તો ન બતાય વાલા પણ આપળે કઈક કરી
હા મારા જોઈ છે સ્કાય શોટ અ વન પીસ ટુ પીસ હા બાંબુ એ રીતમાં જ હોય છે
જય દ્વારકા
હા
બે ધડાકા ત્રણ ધડાકા એવુ કાંઈ થતું હશે આપડે જો બધા આપડે બધ જો તમને તો આપડે બધા બોમની વેરાયટી રાખી બધું રાખી જ છી તમે કહો એમ આપડે ત જો આપડે બધા નખથી માંડી સુધી બધું છે આપડી પાસે
તો શું શું
પ્રાઇસ તો બધી અલગ અલગ છે જો ભામોન ભાવ સાડા ચારસો થી ચાલુ થાય છે બાંબુ મોટા બાંબુ મોટા સાડા ચારસો ચાલુ થાય છે મોટા બાંબુ હોય નને હારી ચારસોથી ચાલુ થાય છે હા પછી આપડે નઈ અહીં આગળ આપડે હજાર સુધીની છે સાડા ચારસોથી હજાર સુધી ઓકે પણ અહી અત્યાર સુધી માં આપડે કેવી જો કલર વાળા આવશે ફૂલ ઝાડ વાળા આવશે સાદા આવશે એ બધા આવશે
શું
બામું માં હા તો એમાં આપડે મેલ થી આપડે અલગ અલગ બે બે પ્રકારના મેલ થી આવશે ત્રણ પ્રકારના આવશે એક ચીની વાઈટ આવશે નાયલોન વ્હાઈટ આવશે ને એક ખાદી વ્હાઇટ આવશે ખાદી વ્હાઈટ તમારી સારામાં સારી છે. સાદી વાઈટ ના આપડે જે છે એકસો ત્રીસ રૂપિયા હોલસેલ પ્રાઇસ છે આપડે નઈ નેવું રૂપિયા અને નાયલોન
હમ્મ હમ્મ
એકસો પચાસ રૂપિયા પડે. આપડે પડે એ સિત્તેર રૂપિયા પેકેટ અને સિંધરી આપડે સિંધરી નાજી એવું કઈ લેવું છે
હા એવું બધી વેરાયટી તમે કો નવરા બેઠા બેઠા તમે નવરા ધીરે ધીરે
તમને લાગે કેટલી વેરાયટી બઉ ફેન્સી ફટાકડા થઇ ગયા હે.
એટલે કઈ રીતે તમારે લેવાની ઈચ્છા હે દુકાન કરવી છે હોલસેલ નું કરવું છે પેલા મને મારી વાત સાંભળી લો તમે મારી વાત સાંભળી લો ભઇ હોલસેલ નું કરવું દુકાન કરવી શું કરવું છે તમારે
અમારે સિઝનેબલ કરવું છે દિવાળી તો દિવાળી હા
તો બધા કરે સીઝનેબલ જ કેવાય દિવાળી દિવાળી હું તમને એમ સમજાવવા માંગુ છુ તમે ઘરે કરશો લાયસન્સ લઈને કરશો કે હોલસેલ નું કરશો કે દુકાન નું કરશો કે
ઓ આમાં કરવાના છીએ
ક ઘરના પહી ભાવ ઈ પ્રમાણે તમારે દેવા પડશે તમને હું કહું એ
એટલે જે દુકાન એ ખપત ભાવ હોય એ અલગ પડે રિટેલ ના ભાવો અલગ પડે અમારે તમારે લેવું હોય તો હું તમને હોલસેલ ભાવે આપવું પન તમે અમને પડવું પડે અમને પૈ સસ્તું તમારે લેવાનું છે એ તમા વેચવાનું છે ઘરે ઓ અચ્છા
હા એટલે અમારે સિત્તેર એસી હજાર નો માલ લેવાનો છે.
સીતેર એંસી હજાર શું સાહેબ પાંચ પાંચ છ લાખ હોય તો તમે કઈક વાત કરો તો આમ ઘરે મજા આવે તમારો નફો થાય એમ હું એમ તમને કવા માંગુ પાંચ છ લાખનું પાંચ ચાર લાખ નું બજેટ કરો તમારું ઓછા માં ઓછું
એટલાના પૈસા એ હોવા જોઈ ને
ના એ તો હાલો કઈ કરશું આપડે ભાઈ લોન હાંભળો પેલા મારી વાત અમે હવે આપડે આ રવી કરી
હમ્મ
પછી આપડે કઈ રીતનું છે બધું જો આપડે પેલા જો આપડે
જોબ
આરહ્યો મારો ચાર આપડે જો સાઠ હજારમાં તમે બાંબુલો
હમ્મ.
સાઠ હજાર ના બાંબુલો ચાલીસ ના મિર્ચી જહીન્ટ્રીન લો ના જી મેન મેચી નઈ લો ઈ તમને વ્યાજ બી કરી દઈશ ચાલો કંઈક પછી તમે નઈ નાનું મોટું નાના છોકરા ન ફૂલઝર હ કેતી જાય ન્યાં ઈમાં બઉુ મોંઘી પડે એ તમે લાખ રૂપિયા ની ફૂલ જરૂર ચેક કરી દીધો ભમેડાન બધું ઈ અલગ અલગ કરો લાખ રૂપિયામાં ગણલો પછી બીજા આ વધ્યા બે લાખ બે લાખમાં તમે નઈ ચકલીન શેર શેર ને મોટી શેર નાની શેર નાઝી ને એવું બધું કંઈક નાનું મનુ લઈ લો
હ
પછી કઈક આપડે કઈક આમ વિચારીએ આગળ તમે ઈ પ્રમાણમાં કો એટલે તમને હું આમ
અ અ અ એટલા એટલા હું લાખ રૂપિયા હું રોકડા ભરૂ અને બાકીનો બધું હું માલ લઈ જે બરોબર અને આ તો
તમારે લાખ રૂપિયા રોકડા નહી ભરવાના.
તો
તમારે ઓછામાં ઓછો માલ લેવો હોય ને ચાર લાખ નો તો તમે તમારે દોઢ થી પોણા બે દેવા પડે. એક પંચોતેર કા એક પચા દેવા પડે. તમારી શું ઈચ્છા છે?
એક પંચોતેર દેવા પડે એ
એક પંચોતેર થી એક પચા એટલા તમે દો એટલે અને છેલ્લે તમે બી છે છેલ્લે તમે બધું ખપી જાય એટલે મને પૈસા આપ દેવાના
આપડે ત્રણ લાખ નો જ માલ ભરવો હોય તો
ઈ આપડે કઈક વિચાર્યે તોય દોઢ તો દેવા જ પડે અડધી રકમ તો દેવી જ પડે સાહેબ તમે એમ આવે બા છનનું
અન અને બે લાખ નો ભરવો હોય તો
બે લાખનો પણ હું તમને ઇમ કવ
અરે પણ પ પૈસા હોવા જોવે ને તમે એમ કો
એ તો મેં તમને કીધું તો ખરા વેચ્યાય એટલા પૈસા આપ દેવાના મેં તમને ઇમ તો કીધું ઘરના માણા કેવાય તમે અમારા
તો તો આપડે તો લઈ જઈ આપડે વેચાતો જાય એમ ધીરે ધીરે કટકા-કટકા પૈસા દઈ દઈ
કે નહીં છેલ્લે બધું વેચઈ જાય પહી દિવાળી પતે પછી આપડું પેમેન્ટ તમતાર છૂટ આપો પછી
હમ્મ. કાઇ વાંધો નઈ અને અને બીજામાં આપણે માલ કઈ રીતમાં મળી રેસે કયા ટાઈમે ક કયા સમય લેવાનો અને ક્યારે પૈસાને કઈ રીતમાં બધું
માર આવું હે એટલે ઈ ટાઈમે તમને માલ આપાઈ દઉં તમે એમ કોકે હું અતાર ગાડી લેને નીકળું હું એટ એટલે માર બીજે દી રાતે માલ સેટિંગ કરી રાખું બધું, ભરીન.
હ.
તમે ક્યાંર નીકળશો? તમાર ટેમ્પો લઈને આવ તમાં જો. તમાં માલ પહોંચાડવું કે તમે લઈને દેવા આવશો?
એટલે?
હલો. હલો. હલો. હલો અવાજ નહ આવતો, હલો સેઠ. હલો, અવાજ નહ આવતો. ઓય એપ્લિકેશન બંધ થઈ ગઈ હે અવાજ નહ આવતો. કાપતા નઈ ભઈ અવાજ નહ આવતો.